બસ તમે કેમ છો મજામાં
હમણાં અમે એક સરસ મજાનું પુસ્તક વાંચી રહ્યા હતા
કયું પુસ્તક
પુસ્તકનું નામ એ એમાં ઉમાશંકર જોશીનું એકદમ પ્રખ્યાત જે કાવ્ય સંગ્રહ છે નિશ્ચિત
હા
અ તમને પુસ્તકો વાંચો ગમે તમને
હા પુસ્તકો વાંચવા તો કોને ના ગમે કારણ કે પુસ્તક એવીી વસ્તુ છે છે કે જેીમાં થી આપણો જનરલ નોલેજ વધે છે આપણો ટાઈમ પસાર થાય છે અને એ પુસ્તકો વાંચવાથી આપણને ઘણું બધું જીવનમાં શીખ જોવા મળતું હોય છે
સો ટકાની વાત કરીએ આપણે એમ તમે નાનપણથી સાંભળતા આવેલા છો કે પુસ્તક આપણા મિત્રો કે આપણે જય્યારે આપણે જ્યારે એકદમ નવારા બેઠા આપણી પાસે કોઈ કામ ન હોય ત્યારે આપણે પુસ્તકનોો સહારો લઈએ છીએ આપણે જ્યારેમ જોડે કોઈક આમ કહેવાય ને કે આપણે આમ કામનું અત્યંત પ્રેશર હોય એમાં આપણા હાથમાં આપણું મનગમત પુસ્તક આવી જાય તો આપણે પુસ્તકનો સહારા લઈને આપણે એ વાંચીને આપણે આનંદ મેળવી છીએ
બરોબર છે અને પુસ્તક એ જીવનનું ખાસમા તમે જેટલા બી જોશો કે જેટલા મહાન પુરષ પુરુષ થઈ ગયા એ બધા પુસ્તકો એમને ઘણી બધી પુસ્તકો વાંચી ત્યારે આ સ્તર પર આયા છે. અને મહુ તો એવું કહેવા માંગીશ કે જો તમારે જીવનમાં સફળ થવું હોય તો પુસ્તક વાંચીને અભ્યાસ કરીને ખૂબ આગળ વધાશે
એટલે જ અત્યારે દરેક જગ્યાએ લાયબ્રેરી અત્યારે ખોલેલી છે કે લાયબ્રેરીનો એક જ મોટામાં મોટો કે તમે લોકો બેસીને તમને જે ગમે તે પુસ્તક વાંચો લેવો અને અમુક તો તમે જુઓ કે અત્યારે ઓનલાઈન લાયબ્રેરી બી અત્યારે ઓપન હોય કે તમે ઓનલાઈન તમે જોઈ શકો છો કે તમે કોઈ લાય રીમાં તમે જઈ નથી શકતા ને તમે કડાચ પુસ્તકો તમે ઓનલાઈન મંગાવો અથવા તો તમે ઓનલાઈન ડાઉનલોડ કરીને તમે વાંચી શકો તો હું તમને એક આનંદ આવે એમ જ્યારે ઘણા બધા લેખકોના એટલા બધા પુસ્તકો થઈ ગયા લગભગ એમ થાય કે આમ આપણને એમ થાય કે આપણે કયું પુસ્ત પુસ્તક લઈએ અને કયું પુસ્તક નઈ લઈએ એવું થાય છે અમુક વખત
હા બરોબર છે. કારણ કે હું તો જનરલી જે આપણા જૈનોના પુસ્તક હોય હું એ જનરલી વાંચતો હોઉ છું બધા ચંદ્રશેખર મહારાજ સાહેબને ત્રણસોથી ચારસો પુસ્તક લખેલા છે જો તમે એ બધા વાંચી લો ને તો તમે સો ટકા સફળ થશો કારણ કે એ બધા પુસ્તકની અંદર તમારે જીવન કેવી રીતે જીવવું તેમા આપણો સ્વભાવ કેવી રીતે રાખવો ગુસ્સો ના આવે એના માટે શું કરવું બીજા જોડે કેવી વાતચીત કરી આપણા જીવનની અંદર આપણે જે કરવાના તે તે બધાનો એની અંદર સમાવેશ થઈ જાય છે અને જે તા જો તમે બધા વાંચી લીધા ને તો તમે તમને કોઈ નહી હરાવી શકે
કુલ સો ટકાને અને તમે વાત કરી એવી રીતે આપણા બીજા એક મારા સાહેબ છે જેમનું નામ છે શ્રીમદ વિજય રત્નસુંદર સુરિશ્વરજી મહારાજ એમને બી હજારો ઉપર પુસ્તકો લખ્યા છે એમના પુસ્તકો ય ખરેખર વાંચવા જેવા હોય છે.
હા એમને વર્લ્ડ રે કોડ પણ બી મલેલા છે હાઈએસ્ટ પુસ્તક લખવાનો તમે વાત કરી એ ખૂબ જ પુસ્તક અને એમની અમ પુસ્તક લખ આપવામાં વિશેષતા એ છે કે એ જે કોઈ બી લાઈન જે છે ને લખે છે ને એ નેક્સ્ટ પુસ્તકમાં રિપીટ થતી નથી એ વાર્તા કે ટોપિક કે કોઈ બી હર વખતે નવો ટોપિક નીકળે છે એટલે એમને સરસ્વતી દેવીનું વરદાન છે.
બિલકુલ સો ટકા અને આપણે જ કદાચ આપણને જો કોઈ પુસ્તક લખવા બેહાડી દે તો આપણા તો મનમાં આપણે તો પહેલા વિચારતા જ કરીએ કે આ આ આપણે હેના વિશેે લખીએ એમ થાય પણ આપણા જે આપણા મારા સાહેબ છે આપણા પછી આપણા લેખકો છે એમને પહેલેથી એક કેમ કહેવાય ને કે એમને એકદમ આ વરદાન પ્રાપ્ત થયેલું હશે કે ભાઈ પુસ્તકો કોઈ બી એક એમને ટોપિક આપી દેવ એના પર એ જોએ તો એ લોકો પાંચસો છસો હજાર પાના એ લોકો લખ લખી કાઢે પુસ્તકો ઉપર
બરોબર છે અને સાથે સાથે આપડે વાત ચન છે તો વાંચન આપણે જે સ્કૂલમાં જે પુસ્તકો હોય એનું આ આપણે જનરલી જે ભણીએ એનું વાંચન આપણે કરતા જ હોઈએ છે તો એનાથી આપણું માઈન્ડ બી ફ્રેશ થાય છે આપણો ટાઈમ બી પસાર થાય છે. અને આપણને એ વાંચન ટાઈમ જેટલો વધારે કરીશું એમાંથી આપણને કંઈક ના કંઈક નવું શીખવા મલતું હશે
બિલકુલ સો ટકા આપણે આપણે ભણવાનાં પુસ્તકોને વાંચવા જ જોઈએ એ ઉપરાંત આપણે બહારના જે જેમ કે તમે જનરલ નોલેજના પુસ્તકો છે એ બી આપણે વાંચવા જોઈએ જેથી આપણું જનરલ નોલેજમાં બી આપણને વધારો થાય એ ઉપરાંત વાર્તાઓ છે નવલકથાઓ છે આપણી કાવીઓ છે એવા બી આપણે વાંચવા જોઈએ જેથી આપણને આપણું ગુજરાતી સાહિત્યનો આપણને એક આઈડિયા આવે કે ભાઈ જે આપણે પહેલાં લેખકો છે એમને એમને કેવી કેવી કૃતિઓ લખેલી છે જેમ કે તમે કદાચ નામ સાંભળ્યા લગભગ પન્નાલાલ પટેલ ઉમાશંકર જોશી
હા આ બધા મે નામ સાંભળેલા સે કારણ કે આ બધા અમે ભણતા હતા ત્યારે બધાની જ કાવ્યને એ વધુ આવતું હતું.
ઓકે એટલે આપણને એટલે એટલે આપણું જે શિક્ષણ જે છે એ એટલા માટે જ આ બધા વિશેષ કાવ્યો મૂકે છે જેથી આપણને ભલે આપણે એ લોકોને ખબર છે કે આપણે બહારથી તો લઈને વાંચવાના છે નહીં એટલે એક એક કાવ્ય એ લોકો મૂકે એમાંથી લઈ લઈને જેથી આપણે જે છે એ પુ તકો પછી આપણે કદાચ વાંચવાનું મન થાય તો વાંચી શકીએ અને મને તને વાત કરું તો મને તો સૌથી વધારે વાંચવાની ગમે નવલકથા અત્યારે તો એટલી સરસ સરસ નવલકથાઓ વાંચવાની આપણા માર્કેટમાં આવેલી છે.
બરોબર અને હું મારી વાત કરવા જઉં તો હું છે ને જનરલી નોજ રોજ છેને ન્યુઝ પેપર વાંચું છું. જેના લીધે આ ખુબ બહારનું જે બહાર દેશ વિદેશમાં શું ચાલે છે અમદાવાદમાં શું ચાલે છે આખું કવર થઈ જાય એટલે મારું શિડ્યુલ જ છે કે રોજ સવારે ઉઠીને છાપું તો વાંચવાનું જેના લીધે બહાર શું ચાલે છે શું ન્યૂઝ મલે એ બધું આનાથી આખું માઇન્ડ ફ્રેશ થાય છે અને સાથે સાથે આપણને જનરલ નોલેજ વધે છે.
કુલ સો ટકા ડેઇલી ન્યૂઝપેપર તો વાંચવું જ જોઈએ જેથી આપણા જ્ઞાનમાં વધારો થાય છે આપણું જનરલ નોલેજ વધે છે કે આ અને બહાર આપણી દુનિયામાં શું બને છે પ્લસ આપણા ગુજરાતમાં શું બને છે.
હા અને હા અને એટલે આજની જનરલી પેઢી જે નવી પેઢી છે તે તો કોઈ પુસ્તક વાંચતું નથી આખો દિવસ એ લોકો તો સોશિયલ મીડિયા પર હોય છે ઇન્સ્ટાગ્રામ
અને હવે તો લગભગ તમે જુઓ કે ન્યૂઝપેપર બી હવે તો ઓનલાઈન આવી ગયા છે. તમે ગુજરાત સમાજ ચાર ડીવીય ભાસકર જેવી એપ્લિકેશન આવે તો તમે એ એપ્લિકેશન ફોર્મમાં આવી દી છે એ લોકોએ એ લોકોએ અલગથી ન્યૂઝપેપર મંગાવવું નથી પડતું તમે જુઓ તો તમે સમાચાર એ લોકોના મોબાઈલમાં તમે આંગળીના ટીવીીઓ તમે સમાચાર વાંચી શકો
હા બરોબર છે
પીડીએફ ડાઉનલોડ કરીને લોકો લોકો વાંચી શક્યા છે
એટલે આ બધી જે નવી સુવિધા છે જે પુસ્તકો ના વાંચતા હોય તે નવી ટેકનોલોજીના લીધે લોકો વાંચતા હતા એના માટે આ બધા માધ્યમો પૂરા પાડે છે
સો ટકા સો ટકાનો હવે તો ઓનલાઈનનો જમાનો આવી ગયો છે ઓનલાઈનમાં તમે લાઇબ્રેરી બી હવે તો ઓનલાઈન મળતી થઈ ગઈ તમે કોઈ બી એક લાઇબ્રેરીની તમે મેમ્બરશીપ લઈ લ લો ઓનલાઈન તો બે વર્ષ તમને જે જોઈએ તે પુસ્તક તમે પીડીએફમાં તમને આપે ઉપરાંત હવે સમજી લો કે તમારે હવે એવી ફેસિલિટી આવી છે કે કદાચ જો તમારે પીડીએફ નથી વાંચવી તમારી આંખમાં ખેંચ્યા આવી છે તો એ પુસ્તકો તમે ઓડિયોમાં પણ તમે સાંભળી શકો છો
હા અને હવે કોઈની જોડે પુસ્તક ખરીદવાના પૈસા ના હોય તો તમને યુ ઉપર બી તમને જે પુસ્તક વાંચવી હોય જે વાંચવું હોય તે તમને ઈઝીલી મળી જાય છે એટલે જે પેલા જે લાઈબ્રેરીમાં જઈને લોકો વાંચતા તે હવે સોશિયલ મીડિયા પર વધારે થઈ ગયું છે
હવે તો સો ટકા ન હવે તો સ્કૂલ અને કોલેજમાં પણ લાયબ્રેરી બનાવવામાં આવે છે જેથી સ્કૂલવાળા પણ એવું માને છે કે ભાઈ તમે લોકો ભલે સ્કૂલનાં પુસ્તકો વાંચો વાંધો નહીં પણ તમે એ ઉપરાંત બહારના પુસ્તકો બી વાંચો સ્કૂલ કોલેજ અને કેટલીક સર સરકારી સંસ્થાઓ છે એમાં બ તમને લાયબ્રેરીની સુવિધા આપવામાં આવે છે
બરોબર ક્યારે એ કે જે
જેથી લોકોમાં એક વાંચન પ્રત્યે લોકોની જિજ્ઞાસા ઊભી થાય છે એમને જે પુસ્તક વાંચવું હોય એ વાંચી શકે છે
બરોબર અને જો ત લોકો વાંચે તો એમને જ ફાયદો થવાનો છે કારણ કે હું તો એવું માનું છું કે આ બધા જેટલા મોટા મોટા માણસો છે તેમને ઘણા બધા પુસ્તકો વાંચ્યા છે મહાન કવિઓના આટલે આગળ પહોંચ્યા છે
બિલકુલ આ સો ટકાની વાત કરીએ પુસ્તકો તમને જે જોઈએ તે જે ભાષામાં તમારે વાંચી ભાષામાં વાંચી પણ મારો એટલો આગ્રહ છે કે જે પુસ્તકો વાંચવાની શરૂઆત કરો તો સૌથી પહેલાં આપણી માતૃભાષામાં જો પુસ્તકો વંચાઈ તમને ઘણી બધી ભાષામાં પત તો કે મતલબ હિન્દી ઇંગ્લિશ મરાઠી પણ તમે પેલા આપણી માતૃભાષા ગુજરાતી ભાષામાં પુસ્તક વાંચવાનું શરૂ કરશો તો તમને સો ટકા તમને ફાયદો થશે તમને નવા નવા શબ્દો જાણવા મળશે તો ગુજરાતી ભાષાનું વ્યાકરણ તમને સમજવા મળશે
હા અને બરોબર હું તો કહું કે ના ચાર પાંચ કલાક ના વાંચો તો રોજ ન મિનિમમ અડધોથી એક કલાક તમારે કઈ બી વાંચન કરવું જોઈએ એવું નહી પુસ્તકો કે આના જ પુસ્તકો કોઈ બી તમે વાંચન કરશો તો તમારું માઈન્ડ ફ્રેશ થશે તમારા શરીર માં તાજગી રહેશે અને
મારી તો એવી સલાહ આપીશ મારી તો એવી સલાહ આપીશ કે તમે જે ચાર પાંચ કલાક જે લોકો મોબાઈલ પાસે બગાડે છે એ ચાર પાંચ કલાકમાંથી તમે રોજના એક બે કલાક તમે કોઈ સારું પુસ્તક વાંચો તો તમને તમારા એક તો બે તમને ફાયદો થાય કે તમારું કે તમારું નૉલેજ પણ વધે અને બીજું કે તમારો સમય પણ પસાર થાય તમને કંઈક નવું જાણવા મળેને તમને આનંદ આવે
અને પ તમારી આંખો બી ના બગડે
બિલકુલ સો ટકા અને તમે કદાચ કોઈ પુસ્તક તમ નથી વાંચવું તો તમે એને ઓઑડિયોમાં બી તમે ડાઉનલોડ કરીને તમે સાંભળી શકો છો જેટથી તમે સાંભળી જે તમને કદાચ સ્ કાનમાં તમે બ્લુટૂથ નાખીને તમે સાંભળતા સાંભળતા કામ કરો તો તમને કામ કરવાની પણ એકદમ ઉત્સાહ આવે તમને નોલેજમાં તમારો વધારો થાય
હા ને બસ તો હું એજ કેવા માંગીશ કે આપની સાથે પુસ્તકો અને વાંચન પર વિશે ટોપિક પર ચર્ચા કરીને ખુબ આનંદ આવ્યો
મને પણ ખૂબ મજા આવી અને તમારી પાસેથી પણ ઘણું બધું જાણવા મળ્યું અને ભવિષ્યમાં એવી આશા રાખીશ કે તમે પણ સારા પુસ્તકો વાંચો અને તમારા ઘરે એક એક લઇબ્રેરી ઊભી કરો એવી આપને શુભેચ્છાઓ
ધન્યવાદ
ધન્યવાદ ધન્યવાદ